હલો
હમ્મ
હેલો હેલો
હેલો, હા.
હા, કેમ છો?
મજામાં, તમે?
બસ મજામાં, એમ તબિયત સારી ને?
હા
તબિયત સારી છે ને?
હા.
હા
ફિલ્મની વાત કરવાની હતી, આજે તમારી જોડે.
હા હા
હેલો
હેલો, હા હા બોલો.
હા, આજે મને પણ ખુબ ખુશ થઈશ, કે આજે આપડે એના વિશે વાત કરશું. એ, ફિલ્મો તો વધુ અ ફિલ્મો જોવાથી બધુ કેવાય ને કે આંખો પણ ખરાબ થાય છે.
હમ્મ
નેેશ
અમુક અમુક સ્ટોરીઓ પણ એવી આવે, કે જેને જેના લીધ તે આપડે અ માઇન્ડ બહુ ડાયવર્ટ થઈ જાય છે.
હા બરાબર.
હા અને આપડે ફિલ્મ જોવા કરતા આપણે જો પુસ્તકો વાંચીયે તો બહુ સારું રીએ છે.
તે પુસ્તકો વાંચવાથી આપણું મગજ પણ શાંત રિએ છે.
સીને એન્જોય કરી શકાય.
હા
પુસ્તકો, લેખક એવી તસ્વીરો ઉભી કરીને પન મજામાં જ ફિલ્લ ચાલવામાં આવે છે.
હા પણ સાચું છે. હલો અને આજ કલ એટલો કોને ટાઈમ છે, પુસ્તક વાંચવાનો.
ફોન ને ટીવી જોવામાં જ વ્યસ્ત છે બધા. ફિલ્મ જોતા ફિલ્મ સાથે બે હલો, હા, બોલોને.
હમ હિલ પન જોવાનો ટાઈમ હોય છે ક્યારે પણ ન જોવું જોઈએ આપે ફિલ્મ.
હા અને ઘણી ફિલ્મો તો આપડે કેવાય ન પુસ્તકોમાંથી ને જ બનેલી હોય છે. તો એના કરતા આ પુસ્ પુસ્તકો વાંચવા જ સારું પડે છે, ફિલ્મ જોવા કરતા.
હા તો આપણે નોલેજ પન વધે. ફિલ્મ કરતા પુસ્તકો વાંચીએ તો.
હા ને પુસ્તકો વાંચવાથી આપણું શું કેવાય અ મગજ પન સારું રે છે. આપણું જે અમ અ શારીરિક જે આપણું અ શું કેવાય મા શીક ને શારીરિક પણ આપણે સ્વસ્થ રહીએ છીએ.
હમ ઘણી ફિલ્મો પણ પુસ્તકો પરથી જ બને છે.
હા જો આપડે આખો દિવસમાં આમ કે વીસ કે તીસ મિનિટ કાઢીએ પુસ્તકો માટે તો બહુ સારું કેવાય.
હા બરાબર.
હા
હમ
ને હું કેરેક અમુક અમુક પુસ્તકો વાંચું છું. વાંચીને પછી એની ફિલ્મો પણ જોઉં છું કેમ કે એ પણ મજા આવે છે. કે એક આપડે વાંચેલું હોય અને ઈ ને ઈ આપડે સામે દેખ ખાય, તો એક એની પણ અલગ મજા છે. પુસ્તક વાંચવા પણ એક કેવાય ને કે મન શાંન ત કરવાનું એક જરિયો કેહેવાય એ પણ છે.
હમ
હા હમ હમ હમ અને અત્યારે તો ફિલ્મ જોવા માટે ઘણી ટેક નોલોજી પણ અલગ અલગ છે. અ જેમ કે ટીવી છે, મોબાઈલ છે. અ લેપટોપ છે, અત્યારે કોમ્પ્યુટર છે. પુસ્તકો પણ આજે અ શું કેવાય કે એની પણ અત્યારે અલગ અલગ જ અ વેરાયટી છે. ઈ બુક છે, ઓડિયો બુક. હલો
હા બોલો
હા હ ફિલ્મથી પણ ઘણી નવી માહિતીઓ અને ઇતિહાસો. પણ આપણે. જોવા મળે છે કે એમાંથી નવી નવી માહિતી પણ. જોવા મળે છે, અલગ અલગ અમુક વસ્તુ આપણે પૂછ પુસ્તકમાં વાંચી નથી શકતા, એ પણ ટીવી ના જરી પણ બતાવે છેલ્લો. એ લોકો વિજ્ઞાન રૂપે, વિજ્ઞાન ના પ્રેરણા રૂપે. ને ફિલ્મ ના પણ અલગ અલગ પ્રકાર હોય છે. ને. બધી ફિલ્મો ખરાબ હોય એ પણ જરૂરી નથી, અમુક ફિલ્મો પણ એવી સરસ હોય છે. કે જે આપણે એમ થાય કે વારંવાર જોયા રાખીએ. ને મારું કેહેવાનું તો એમ જ થાય છે કે એક. કે ફિલ્મો પણ જોવા સારા છે. અને પુસ્તક વાંચવા પણ સારા છે, બે ના અલગ અલગ છે. અ, શું ક મહત્વ બે ન છે ને, ગેરફાયદા પણ છે બે ના.
હા.
હા. હમ. ને, શું કેવાય કે પુસ્તકો અમુક અમુક પુસ્તકો પણ એવા હોય છે, જેમ કે તમે વા તને એવું વાચું. અકબર બીરબલની બનીને તો એમાં પણ બહ મજા આવે છે, મનોરંજ
ઇન્ટરેસ્ટ હોવો જોઈ આમાં પણ, વાંચવામાં આમાં પણ ઇન્ટરેસ્ટ ન હો તો પછી સમજ શકતી પણ ન વધી શકે આપણે.
હા. એ હા. એ, સમય મળે ત્યારે સારી ફિલ્મો પણ જોઈ લેવાની. અને, સમય મળે તો પુસ્તકો પણ વાંચી લેવાના.
હા, બરાબર છે તમારી વાત પણ.
હા, એ બેનું સંતુલન જળવાય રહે.
હા.
જે, એકદમ એક જ વસ્તુને પકડીને નહી બેસી રહેેવાનું. કે ના, આપડે પુસ્તકો તો પુસ્તકો જ વાંચ્યા રાખવાનું. ટીવી તો ટીવી જોયા રાખવાનું, કે ફોનમાં અત્યારે મોસ્ટ ઓફ તો બધા ફોનમાં જ જોતા હોય છે, ફિલ્મોને એવી રીતે. હા.
દરરોજ નવો નવો જોવું જઈએ.
હા. એ, એક ધારું કેવાય ને, ટીવી પણ નહીં જોતું રેવાનું એક ધારું. એ, આપણેે સ્કીનની બાજુમાં એકદમ લાઈટિંગ ની બાજુમાં પણ નહી બેઠું રહેેવાનું. કે, ફોનને પણ એટલ એની લાઈટ પણ એટલી બ્રાઈટ નહી રાખવાની કે આંખો ને ખરાબ થાય.
હા, બરાબર.
હમ.
અને પુસ્તકો પણ અવાજવાકી આપણે જ્ઞાન મળે. અ તો પછી બીધું બહાર ન હ નુકસાન પહોંચાડે એવાના વાંચવા જોઈએ આપણે ત્યારે પુસ્તકો.
હા, પણ સાચું છે. હું પણ હવે તે વિચારીશ કે જો મહિનામાં એકાદ બુક તો વાંચી જ લેવું, હા. અને, એકાદ બે ફિલ્મ પણ જોઈ લેવી બે સંતુલન જળવાઈ રે.
હા બરાબર.
હા. હમ. બાકી તો અત્યારે અમુક અમુક અ ફિલ્મો પણ એવી આવે છે કે જે જોઈ નથી શકાતું ફેમિલી સાથે બેસીને પરિવાર સાથે અને અમુક અમુક કેવી આવે છે કે આપનેમ એવું લાગે કે ના વારંવાર જોયા રા કી
હમ્મ.
હા. અમુક પુસ્તકો પણ એવા આવે છે કે આપડે એમ થાય કે ના વાચી જ લઈએ એને.
બરાબર.
હા.
અને આપણે પણ એવી ફિલ્મ જોવી જોઈએ કે જો આપને લાગુ પડતી હોય. ના તો બધું કશું પણ જોઈ લે પછી પાછળથી મમ્મી પપ્પા ખોકલે ન કરવું જોઈએ આપણે.
હા એ પણ સાચું છે સમય એ પ્રમાણે બદલવું પણ જરૂરી છે કે અત્યારે સમયે ટીવી ફોન નો પણ છે તો એમાંથી વધુ જાણવા આપને મળે છે.
હમ
હા
આજકાલના સમયમાં પણ નવા નવા એપ્લિકેશન નવા નવા બધું આવી ગયું છે.
હા.
તો એના પર બધું જોવા મળી જાય.
હા. તે નહી આજે આ વાત કરીને મને ખુબ સારું લાગ્યું. સારું હા બાય. ધ્યાન રાખજો.
આ